હા કેમ છો તમે.
હું તો મજામાં છું તમે કેમ છો.
હું પણ મજામાં છું આજે તો અમે લોકો એ છે ચાટે બધું ખાધું-
ઓ અચ્છા ચાટી બધું ખાધું.
હા એટલે કે પાણી પુરીમાં નહી આવે પેલું ભેલપુરી પછી ચટણી પુરી સેવ પુરી દહીપુરી પાપડી ચાટ એવા ચાટ એ બધું ખાધું અમે તો
ઓહ અચ્છા હ.
એટલે પાણીપુરીમાં કઈ થાળી વધારે ગમે.
મને તો દહીપુરિયા બોજ ગમે
હા તો તમને ખબર દહીપુરી કેવી રીતે બને એમ તમને ગમતું હશે તો ખબર જ હશે.
હ હ મને ખબર એમ જરા ખબર અઠલીટની પજા ખબર છે.
હા
એમાં છે ને એમ પાણીપુરી પીલી લે પેલા તો એ લોકો અને એમાં છે ને બધું મસાલા એ બધું નાખ બટાકા વાળું પછી એમાં ગીન ચટણી ચટણી નાખે ખજૂરની ચટણી નાખે પછી અ દહી નાખી દે પછી ચાટ મસાલો નાખે અને કાંદા ભૂભરા રાખે પછી છે ને પેલું સેવ નાખી ના ઉપર અને ધનિયા પત્તી નાખી પછી એક લીંબુ એમ નાખી મૂકે અને ફરીથી એક સોસની લેયર નાખી એ ચટણીની. તો મોડામાં પાણી આવી. તે ઓ
અચ્છા તો મેં તો આવી રીતે ના બનાવ હું કેવી રીતે બનાવ ખબર એમ મેં જોયું પણ છે ને હું કેવી રીતે બનાવ ખબર તમને જો પેલા તો હું પુરી એ મોટી વાળી પુરી આવે ને પાણીપુરી ને તે લઈ લઉ પછી તેના અંદર શું કરું કે રગડા વાળું આવે કોઈ કોઈ આલુ ના ખાય તો રગડા નાખી દઈ તો રગડા નાખી દઉં પછી એની અંદર કાંદા લસણ પછી જે ચટણી તમે કીધી ગ્રીન વાળી ગ્રીન ગ્રીન ચટણી ખજૂરની ચટણી પછી તે તીખી ચટણી આવે તે મિક્સ કરીને નાખી દઈએ પછી પેલું ફરીથી નાનું જરા કાંદા ટમાટર ધાણાના પીસ કરીને કાંદા ટમાટરના અ હાથે નાખી દઈએ પછી છે ને એની અંદર દહી નાખી દઈએ પછી ઉપરથી ચાટ મસાલા સેવ અને ફરીથી કાંદા ટમાટર અને ધાણા નાખીને એમ આપી દઈએ એવી રીતે બનાવીએ હા પણ પણ જયારે હું પાણીપુરી બનાવ ને ત્યારે હું કેવી રીતે બનાવ તમને ખબર ફસ્ટ હું શું કરું કે જે બટાકા હોય ને તેને બાફી લઉં પછી તેના છલટા એ બધું કાઢી ને તેના પર મસ્ત તેને મેેશ કરી દો એટલે કે હા પછી તેના પર પેલું ધાણું થઈ ગયું પછી મીઠું થઈ ગયું અને હળદર હળદર કોઈ કો નાખે કોઈ કો ન નાખે એટલે હળદર નહી નાખવાનું એ બધું નાખી ને એમ તેને મસ્ત બનાવી લે પછી ત્યાં બાછીલા ચણા આવે ને તે પણ નાખી દેવાના પછી તેમાં ગ્રીન ચટણી આવે તીખી મરચાંની પાણી જેવી તે નાખી દેવાનું અને મસ્ત મિક્સ કરી દેવાનું પછી શું થાય, હા. પછી તેમાં છે ને એક કાળું નમક આવે, કાળું મીઠું આવે તે નાખી દેવાનું જરાક, તેનાથી શું થાય કે એને આપણે ને સ્વાદ મા મસ્ત લાગે એમ, વધારો થાય સ્વાદમાં. પછી તો ઓલ અહ પછી તો હંમેશા જેમ આપડે પૂરી બહાર થી પણ લાવી શકીએ, અને ઘરે પણ બનાવે છે લોકો, તો હું બહાર થી લાવું છું, ઘરે એમ બનાવતા આવડે મને પણ હું કરું કે કોઈ-કોઈ દિવસ આમ કંટાળો આવે ને તો હું બહારથી ના બહાર થી જ લઈ આવું. પછી એના અંદર જે બટાકું નાખ બનાવેલું હોય તે નાખી દઉ, પછી એમ કાંદા ને સેવ નાખી દઉ, પછી ગ્રીન પાણી પુર પાણી બી બહાર થી જ લાવીએ ક કોઈકવાર, તે નાખીને મસ્ત ખાઈ લઈએ.
ઓહ! અચ્છા આવી રીતે! અને તમે તમને કોઈક બી લોકો છે ને દહીપુરી માં છે ને પેલું પણ નાખે. અહ શું કહેવાય અહ મૂંગ અને બુંદી પણ કોઈ-કોઈ લોકો નાખે, મે એક જગે ખાતી હતી ને દહીપુરી એ લોકો એમાં છે ને અને મગ પણ નાખ્યું તું. બહુ જ મસ્ત
બુંદી શું બુંદી અને?
મગ-મગ પેલા લીલા મગા આવે ને હા પેલા લીલા મગ મઠ ટાઈપ ના જરાક.
યેલ્લો વટાણા?
ના રે, પેલા મગ આવે ને મગ
એ કોણ નાખે મે તો ખાલી બુંદી જોયું છે મગ નથી જોયું. કોઈ દિવસ કોઈને પણ નાખતા.
અને પેલા લોકો એ નાખ્યું હતું પણ બહુ મસ્ત ટેસ્ટ લાગતો તો, પણ બહુ એક્સપેન્સિવ હતી, બહુ કોસ્ટલી હતી એ.
અચ્છા. એ તો મને ના ભાવે પાપડી ચાટ હશે એ એમાં નાખે.
ના, ના દહીપુરી મેં ખાધી હતી તો મને ખબર દહીપુરી હતી એ. મને છે ન
અચ્છા. એ દહીપુરી ના હશે રાજકચોરી સુ તેમાં એ લોકો મગ અને એ બધું નાખે.
હા પણ હું નાની-નાની પૂરી ખાધી હતી, દહી કચોરી ખાધી હત એમા જ
હા મે જારે રાજ કચોરી ખાધેલી ને એમાં શું કરે બહુ મોટી પૂરી હોય, તેમાં બહુ બધી પેલા તો ફરી પહેલા તો એને દહીં નાખી દેવાનું, દહી છે ને બહુ મીઠી હોય, ખાટી પણ ન હોય એકદમ મીઠી દહી નાખે ના એ લોકો, પછી પેલું જે તમે કીધું ને મગ તે નાખી દે બાફેલા મગ હોય કા નમક સાથે મિક્સ કરેલ હોય તે નાખી દે, પછી બઉ બધી એને અમ ફરસાણ નાખી દે એના અંદર, ફરસાણ નાખી દીધું, પછી મસાલો નાખી દે, અને પછી જે આપણે કાંદા ટમા ટામેટા હોય તે નાખી દેઈ, ધાણ નાખી દઈ. બસ પછી દહી ફરી કે આખું દહીં નાખી દેશે, ચટણી નાખી દેશે બસ પછી તો એટલે એટલું પણ ના સારું લાગે કેમકે કા દહી-દહી હોય જ બધું, અને બધું મીઠું હોય, જે મગ હોય ને એ પણ મીઠા-મીઠા જ લાગે.
હા, હા અચ્છા. મને તો સમોસા ચાટ પણ બહુ ભાવે જ. સમોસા ચાટ કેટલું મસ્ત લાગ ગે ને એમા ચાટ ટાઈપ બનાવી ત ક્રંચી અને તી ખુ સ્પાઈસી એકદમ બધા ફ્લેવર બધા જ ફ્લેવર આવી જાય.
હા. એજ તો, પછી એમાં શું કોઈ કહેવાય મસ્ત આપડે સમોસા ઘરે લાવીએ. અને સમોસા તોડીને એમાં ખજૂરની ચટણી, ગ્રીન ચટણી, પછી કાંદા, ટામેટા, ધાણા બી નાખીને એ પણ ખાઈ શકીએ.
હા. એ છે મારે તો મોડામાં બહુ પાણી આવતુ હોય છે મન તો
પણ, પણ હમણાં તો બધા સેવ-પૂરી ચટ બોફલ ચટણી પુરીમાંમ ચટણી નાખી દે, સેવપુરી મસ્ત બટાકા પર બધું ચટણી વટી નાખી, પછી બટાકુ એમ નાખી દેઇ, ચાટ મસાલા નાખી દ ધાણા એ બધી નાખીને આપી દે મસ્ત લાગે.
એ તો છે. ચાટ તો મારો ઓલ એ બધા દિવસ માર ફેવરેટ હોય છે. પણ બધા દિવસો કે આવે ને ત બધા જેવાસે ચાટ ખા
હા. તમને તમને કયા જગ્યા ની એમ પાણીપુરી બહુ ગમે?
આ અમે લોકો એક જગ્યા રેતા હતા ને યાર્ડ સાઈડ માં તો તા અમારી અ એક અંકલ હતા. અને એમની એમની પાનીપુરી બઉ ગમે, અને એક તો મારા કોલેજ સાઈડની પાનીપુરી છે, ને તે બો જ ફેમસ છે અને એક હાલડ સાઈડની પાનીપુરી મને બઉ ગમે અને છે ને આજે જે ફુલ સાઇડને પણ સિમ્પલ ચટીપડી બહુ મસ્ત બનાવે. અને પેલી અ શેકવેલા છે, ને એની સામે પણ એક અંકલ છે, ને ચટણી સેવ પૂરી બઉ જ એટલે બઉ જ મસ્ત બનાવે ચ
હા. મને પણ મેં સાંભળ્યું છે કોલેજની પાણીપુરી એમ ઠંડી પાણી હોય. પછી એમ વીસ ના છ ચાર જ, પાંચ આપે લોકોને એક બે સુખી પુરી આપે. હને સેવ વેવ નાખે. કાંદા અને અ ઠંડી-ઠંડી પાણીપુરી હોય ગ અને.. અ બટાકા વાળું જરાય ને રગડા ના હોય લોકો પાસે. હા. એમની પણ સેવ ફૂલ ચટણી પુરી બહુ મસ્ત હોય મેં પણ ખાધેલી છે. એમ બહુ મોટી હોય. અને તમને ખબર ચીઝ વાળી પણ સેવ પુરી બધું આવે છે. એ પણ બઉ ફેમસ ડી વી ડીસ્કૂલ પાસે.
હા. એજ અને તમને ખબર ઉપરથી એમની પાણી પૂરી એટલી તીખી હોય, ને કે બધા લોકો મિક્સ કરીને ખાય. બટ મને એમની તીખી પાણી પૂરી જ બોજ ગમે અને કોલેજ સાઈડ ની અને એમાં સેવ બી કા આપે. બધાને તીખી લાગ કે પાણી
અચ્છા મને તો જરાક પણ તીખી ના લાગે. તમને ખબર હાલરની પાણીપુરી કોઈક વાર તીખી લાગી જાય. પણ, ત્યાંની મને ના લાગે. હાલરની તો પાણીપુરી બહુ જ મસ્ત લાગે હા. ત્યાં એમ ત્યાં શું છે ખબર સ્પેશલી ત્યાં ખાલી એમ પણ મહત્વનું પાણીપુરી જ છે. ત્યાં એમ સેવપુરી ચટણીપુરી ના બનાવે એ લોકો.
ઓ અચ્છા. અને હું તમને પછાય નાની હતી, ને ત્યારે હું મીઠી પાણી પુરી જ ખાતી. એ બી એકદમ તુંડી તુડીને.
હા. કેમ કે આપડું મોડું જ નાનું હોય, જતું બી નહિ. પણ હું તો બ બાળપણથી જ ને આવી પાણીપુરી જ ખાતી, તીખું જ ખાતી. એમ પહેલાના પાણીપુરી ઘંટડી વગાડીને આવતા એનો પણ એમ એનો પણ સ્વાદ મસ્ત જ હોતો.
હા. એજ ને અને હું તો પેલા એમ નાની હતી ને ત્યાર તેમ મીઠું, મીઠી પાણી ખાતી કેમ કે હું આન થી તીખું ખવાતુંજ ની. ઉપર થી કેટલી બધી વાત પૂરી મળતી પણ ત્યારે તો.
હમ્મ, આ હવે
હવે તો બહુ ઓછી થઈ ગેલી છે અને તમને ખબર કે પાણીપુરી ના કેટલા બધા નામ છે ને એક તો કોઈ કોઈ જગ્યાએ પૂચકા કેહેવાય, પછી પાણી કે પતાસે કહેવાય કોઈ કેજ, કોઈ કોઈ જયા પાણીપુરી કહેવાય, કોઈ કઈ જગ્યાએ અ પેલા પાણીના ઘોળઓ હ ગોલગપ્પા, આવું કેટલા બધા
હા અને, હા આપણા તો સુખીપુરીમાં એમાં આપણે એ લોકો સેવ એ બધું નાખે પુરીમાં અને કોઈ કઈ જગા તો ભેલ એ બધું બનાવીને આપે અને કોઈ કઈ જગા શું કર એ પાણી જે પુરી હોય ને તોડી દે, ત્યાં અંદર બધા મસાલો એ બધો નાખી દે, ધાણા એ બધું નાખી દેને જરાક પાણી નાખીને પણ આપી દે, અને કોઈ કોઈ જગ્યા તો બઉ મસ્ત ભેલ એ બધું બનાવીને આપે, મસ્ત એકદમ ભેલ પૂરી જેઉ.
હા હા એ તો છે, પણ મને છે ને હમણાં પાણીપુરી ખાવાની બહુ ક્રેવી, અ પેલી મન બહુ જ થતું છે કોઈ દિવસ તમને મળો આપડે હાથ જીએ ખાવા તમારી તરફથી પાણીપુરી પાર્ટી.
છા થતી છે હ ખાવાની, કારણ કે હમણાં હાલરમાં હું ગઈ ને, તો ત્યારે શું થયું કે બંધ થઈ ગેલુ હતું ત્યાં તો સ્પેશિયલ એમ ખાસ કરીને બધા પાણીપુરી ખાવા જ આવે. અને એટલી એ લોકોની પાણીપુરી વેચાય એટલી વેચાય ને તમને શું કઉ કે એ લોકોનું પાણીપુરી અમ બઉ ખાસિયત વાળી હોય ને એમ.
હા હા અચ્છા મેં શું ક્યો આપણેે કોઈ દિવસ પાણીપુરી સ્પર્ધા કરીએ ને?
હા પેલા મુવીમાં જોયું તેવી રીતે, બધા મુવીને પિક્ચરોમાં, બધા પાણીપુરીની સ્પર્ધા કરે છે કેટલું કોણ વધારે ખા
હ એજ, મેં તો બઉ જ વધ રે ખાઈ લેવા અને એમાં ચટણી ચાટની પણ રાખો ચાટ પણ ચાટની પણ
હમ્મ, તો ભે પણ માને છે ને મને શું મને ભેલપુરી તો ગમે પણ એંદર વધારે ચટણી નાખી દે ને, તીખી વાળી તીખી એમ મીડિયમ હોય ને તો મસ્ત લાગે એમ તીખી મને બધું એક જેવું જ સ્વાદા ને પણ કોઈ વધારે કઈ નાખી દે ને તો એમ ની ગમે, ના ભાવે ભેલપુરી વધારે પછી મારે.
હા એ તો છે, એ તો મને પણ ના ભાવે પછી, પણ એમ ખાયોને તો મને બો જ ગમે.
હા ચાલો કઈ નઈ હવે ઈચ્છા થઈ જશે તો પછી આપડે કોઈ દિવસ જશું ખાવા ચાલો.
ખાવા.
હા હા, પાકું જ, હું લઈ જઈશ.
ચોક્કસ ચાલો હને?
બાય. ધન્યવાદ.
હા, સારું બાય.